હું તો ઘરનું કામ પૂરું કરી ને. થોડું વાંચન કરી રહી હતી. તું શું, કરતી હતી.
હું બગીચામાં ગઈ હતી ત્યાં ઘણા સુંદર ફૂલો ખીલ્યા હતા એટલે ઘણો આનંદ આવ્યો.
વાહ મને પણ બગીચામાં ફરવો બહુ ગમે છે ત્યાં કયા ફૂલ હતા.
ગુલાબ, મોગરો, ચંપો, અને ગલગોટા હતા. એ ફૂલની સુગંધ અલગ અને મનમોહક હતી.
ફૂલોની સુગંધ મનને શાંતિ આપે છે.
હા ઘણી રંગબેરંગી પંતગીયા ફૂલ પર બેસતી હતી તેમને જોવામાં ઘણો સમય પસાર થઈ ગયો.
કુદરતની વચ્ચે સમય પસાર કરવાથી મન પ્રસન્ન થઈ જાય છે. તું છોડી સંભાર પણ રાખે છે. ને
હા મને છોડો ઉછેરવાનો ઘણો શોખ છે રોજ પાણી આપું છું અને તેમની વુદ્ધિ નિહારું છું.
તુલસી, મોગરો, અને ગુલાબ, થી શરૂઆત કરી શકાય તેની સંભાળ પણ બહુ મુશ્કેલ નથી.
સરસ વિચાર છે હું અઠવાડિયામાં કેટલાક છોડો લાવવાનો વિચારી રહી હતી પછી તેની સંભાળ વિશે તારી પાસેથી વધુ જાણવા મળ્યું છે. છો.
જરૂર મને પણ છોડ વિશે વાત કરવી ગમે છે. અને પછી આપણે અલંગ અલંગ છોડના ફાયદા વિશે પણ ચર્ચા કરી શકીએ છીએ.
હા મને ખાસ કરીને અસધ્ય ગુણ ધરાવતા છોડ વિશે જાણવાની ઉત્સુકતા છે. ઘણા લોકો
એ વાત સાચી છે. તુલસી તો લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેથી સુગંધ અને ખૂબ ઉપયોગી છે. ઉપરાંત ઘરના આંગણામાં હરિયાળી રહે છે. તો આંખને પણ આરામ મળે છે.
મને લાગે છે. કે આજકાલ લોકો વ્યસ્ત જીવનમાં કુદરતી થોડા દૂર થઈ ગયા છે. તેથી તો મનમાં થાક અને ચિંતાઓ વધુ અનુભવાય છે.
ખરેખર સમય મળેને બગીચામાં બેસીને.
બગીચા બેસીને પક્ષી. પક્ષીઓનો કલર સમરવો પણ એક અલગ જ આનંદ હોય છે. સવારે તો ચકલીઓ અને બીજા પક્ષીઓના અવાજથી આખું વાતાવરણ જીવંત થઈ જાય છે. ઘણી વાર હું તેમને નિહાળતી રહું છું.
છોડ ઉગાડીયા છે.
હા થોડા મહિના પેહલા મેં ધાના અને મેથીના બીજ વાવ્યા હતા. શરૂઆત માં નાના અંકુર્યા ત્યારે બહુ ખુશી થઈ હતી
ખાસ હશે પોતાના હાથથી વાવેલો છોડ મોટો થતો જોવો ખૂબ આનંદદાયક હોય છે
સાચું અને જે છોડ પર પહેલી કરી આવે કે ફૂલ ખી લે તો તમે ન નુફર મરવાનો અહેસાસ જ કયા અલગ હોય છે
મને પણ હવે નિયમિત રીતે છોડ ઉછેરવાની ઈચ્છા થઈ રહી છે કદાચ શરૂઆતમાં થોડો છોડ લઈ આવો અને પછી ધીમે ધીમે સંખ્યા વધારો
એ તો યોગ્ય રીત છે પહેલા થોડા છોની સારી સંભાળ રાખવી અને પછી નવા છોડ ઉમેરવા આમ કરવાથી અનુભવ પણ વધે છે
અને દરેક છોડની જરૂરિયાત પણ અલગ હોય છે ને
હા કેટલાક છોડને બૌું સૂર્યપ્રકાશ જોઈએ તો કેટલાકને ઓછી છાયડામાં પણ સારું ફાવે પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે
છે મને લાગે છે કે છોડું ઉછેરવું માત્ર શખ નથી પણ ધીરજ અને જવાબદારી પણ થતું હોય છે
એકદમ સાચું કહ્યું અને આ વિષયમાં હજુ ઘન રસપ્રદ વાતો છે જેમ કે વિવિધ ફૂલોની ખાસિયતો ઋતુ પ્રમાણે થતા ફેરફારો
હા બેે મને વિવિધ ઋતુઓમાં થતા ફેરફારો વિશે સાંભળવું ગમે છે દરેક ઋતુમાં બગીચાઓનો દેખાવ પણ બદલાઈ જતો હોય છે ને
સાચું જયારે ઠંડક ન વાતાવરણ હોય ને ત્યારે કેટલાક ફૂલો વધુ સુંદર રીતે ખીલે છે જયારે ગરમીના સમયમાં બીજા પ્રકારના છોર સારી રીતે વિકસે છે તેથી બગેજો વર્ષભર અલગ અલગ રંગોથી ભરાયેલો રહે છે
એ સાંભળીને જ મન ખુશ થઈ જાય છે મને તો રંગબેરંગી ફૂલો જોવાનું ખુબ જ ગમે છે.
ફૂલો માત્ર સુંદરતા જ નથી વધારતા પણ ઘણા જીવજંતુઓમાં તે પણ ઉપયોગી હોય છે. પતંગિયા અને મધુમાંખીઓ ફૂલોથી આકર્ષાય છે.
છે કે તેઓ કુદરતી સંતુલન જાળવવામાં મહત્વ ભૂમિકા ભજવતા હોય છે
હા અને એ કારણે બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો વાવવા જોઈએ જેટલી વિવિધતા હશે એટલું વાતાવરણ પણ વધુ જીવન બનશે.
મને લાગે છે કે બગીચો એક નાણકતું કુદરતી વિશ્વ તો છે. સુધો ક્યારે વરસાદ પછી જે બગીચામાં ગઈ છે.
હા અને એ દ્રશ્યો તો અદભુત હોય છે પાંડાઓ પર પાણીના ટીપા ચમકતા હોય છે અને માટીની સુંગંધ આખા વાતાવરણને મહેકાવી દે છે.
તેની સુગંધ ખુબ જ ગમે છે. એ સુગંધ મને તાજગી આપતી હોય છે.
અને વરસાદ પછી ફળ વધુ તાજા અને હરિયાળા દેખાય છે જયારે તમને નવી ઉર્જા મડી હોય.
કુદરત ખરેખર અદભુત છે ઘણી વાર આપને રોજિંદા કામોમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છે કે આ સુંદર બાબટો પર ધ્યાન જ નથી આપતા.
સાચી વાત છે થોડા સમય કુદરત માટે કળવો જ જોઈએ તેનાથી મનને શાંતિ મળે છે અને વિચાર શક્તિ પણ સારી બને છે.
મને પણ નાની ઉંમરથી છોડ અને કુદરત વિશે શીખવવું જ જોઈએ.
હા જેથી તેઓ પર્યાવરણનું મહત્વ સમજી શકે અને વૃક્ષો તથા છોડો પ્રત્યે પ્રેમ વિકસાવી શકે.
જો દરેક વ્યક્તિ ઘરે છોડ ઉછેરે અને તેમને સંભાળ રાખે તો આસપાસનું વાતાવરણ કેટલું સુંદર બની જતું હોય છે.
એકદમ સાચું અને છોડો ઉછેરવાની સાથે સાથે આપને વિવિધ પ્રકારના વૃક્ષો તેમની વિશેષતાઓ અને પર્યાવરણ પર તેના પ્રભાવ વિશે રસપ્રદ વાતો કરી શકીએ.
વૃક્ષો વિશે જાણવું પણ ખૂબ રસપ્રદ છે કેટલાક વૃક્ષો તો દાયકાઓમાં જીવંત રહે છે અને અનેક પેઢીઓનો છાયો આપે છે. અને કેટલાય લોકો છાયામાં બેસ્યા હશે આરામ કર્યો હશે વાતો કરી હશે વૃક્ષો નિસ્વાર્થ રીતે બધાને કઈક ને કઈ આપતા જ રહેતા હોય છે.
હા તેઓ ફર આપે છે છાયો આપે છે હવા શુદ્ધ બનાવે છે અને અસંખ્ય પક્ષીઓને આશ્રય પણ આપે છે.
એલે તો પક્ષીઓના માળા જોવાનું પણ ગમે છે કેટલાક મહેનતથી તેઓ એક એક દખડંગ ભેગા કરે છે અને પોતાનું ઘર બનાવતા હોય છે.
ખરેખર કુદરતમાં દરેક જીવ કંઈક શીખવે છે પક્ષીઓ પાસેથી મહેનત તો છોડ પાસેથી ધીરજ અને વૃક્ષો પાસેથી દાનની ભાવના શીખવા મળે છે.
ઘણી વાર આપણે મોટા પાદ પાક વિશે પુસ્તકો માંથી નહી પરંતુ કુદરત માંથી શીખી શકીએ છીએ.
એકદમ હું જયારે પણ કોઈ નવા છોડ વિશે જાણુ છું ને ત તેની ખાસિત વાંચવાનો પ્રયત્ન કરું છું કેટલાક છોડ ખૂબ ઓછા પાણીમાં પણ સારી રીતે વિકસી શકે છે.
માં જીવવાની તેમની ક્ષમતા ામાન અદભુત હોય છે. આ વાત જીવન માટે પણ લાગુ પડે છે મુશ્કેલીઓ આવે તો પણ હિંમત ના હારવી જોઈએ.
સાચો કદાચ એટલા માટે તો મને બગીચામાં સમય પસાર કરવો ગમે છે ત્યાંથી ઘણી પ્રેરણા મળે છે
તું ક્યારેક અલગ અલગ પ્રકારના પાંડાઓનું નિરીક્ષણ કર્યું છે
હા કેટલાક પાંડા લાંબા હોય છે તો કેટલાક ઘોળાક અને કેટલાકને ખૂબ જ સુંદર આકાર ધરાવતી હોય છે દરેક સ્વરની પોતાની અલગ અલગ ઓળખ હોય છે
એક પણ પાંદરું બીજાથી સંપૂર્ણપણે સરખું નથી હોતું અલગ અલગ જ હોય છે
અને એક તો તેની સુંદરતા છે વિવિધતા હોવા છતાં બધું એકબીજા સાથે જોડાયેલું રહે છે
મને હવે એવું લાગે છે કે છોડ અને વૃક્ષો વિશે જેટલું જાણીએ છે તેટલું ઓછું જ છે દરેક દિવસે કઈક નવું શીખવા મળતું હોય છે
હા અને હજુ તો આપને ફરવાર આવગશો સુંગંધ બોલો અસધ છોડ અને તેમનો ઉપયોગ વિશે વાત શ કરવાની બાકી છે તેમાં પણ ઘણી રસપ્રદ માહિતી છે
વૃક્ષો વિશે સાંભળવો મને ખુબ ગમે છે ફળ માત્ર સ્વાદેશ જ નથી હોતો પણ શરીર માટે પણ ખૂબ લાભદાયક હોય છે
સાચું કહ્યું જય્યારે પોતાના ઘરમાં ઉઘરેલા વૃક્ષો પર ફર આવે ને ત્યારે આનંદ જ થાય છે તે શબ્દો વનાવી શકાય એવા નથી એક નાનકડા છો થી શરૂઆત થાય અને પહોચે તે મોટું વૃક્ષ બનીને ફર આપે એક અદભુત સફર હોય
મને યાદ છે કે મારા દાદાના ઘરે એક મોટો જાંામુ ન વૃક્ષ હતું ઉનાળામાં આખું વૃક્ષ ફરથી ભરાઈ જ જતું હતું અને બધ ધ મળીને ફળ તોડવા જતા હતા
વાહ કેટલી સુંદર યાદો હશે આ પ્રસંગો પરિવારને પણ નજીક લાવે છે ફળ તોડવા વેચવા અને સાથે બેસીને ખાવાનો આનંદ જ કઈ અલગ હોય છે.
બાળકોને પણ ખૂબ મજા આવી જતી હોય છે તેઓ વૃક્ષ પર આવતા નાના ફૂલની લઈને પાકેલા ફળ સુધીનો આખો વિકાસ જોઈ શકતા હોય છે.
એ ખરેખર શીખવા જેવી પ્રક્રિયા છે. ધીરજ રાખીને રાહ જોવી પડે કારણ કે ફરજ તરત જ નથી આવતા કુદરત પોતાનો સમય લઈને કામ કરે છે.
આજકાલ ઘણા લોકો ઘરની છત અથવા તો આંગણામાં નાના નાના ફળ વાળા છોડ ઉગાડે છે ને.
હા ને ખુબ જ સારી બાબત છે.
મને સુગંધિત ફૂલો વિશે પણ જાણવાનું છે કેટલાક ફૂલોની સુગંધો દૂર સુધી પ્રસરી જતી હોય છે.
હા જેમ કે મોગરો ચંપા અને રાત મહેકતા કેટલાક ફૂલોની સંગત આખા વાતાવરણમાં તે સોમા બનાવી દે છે સાજના સમયે તેવી સુગંધ વધુ અનુભવાય છે.